હલો હા હા બોલો અવાજ આવ્યો હવે. હા હ માજા શું કરો.
બસ કોઈ નહી યાર મજામાં બસ આખાઈ ભી બેઠા શું કરો તમે. હો ખાઈ લીધું
બસ અમે આ ખાઈ કઈ રહયા હાલ બેઠા કોને.
એવું એવું એ
હો હમ
સારું સારું લો શું કરે છે ભાઈની બધે મજામશે.
સરું
યશ
બધે કરે છે કોને બેઠા બધે બાર બાર બધે બેઠા કોને.
એવું સે એમ વરસાદ નહીં
વરસાદ આવાનો‌ છે છડીને આવરો છે છડીને આવરો છે કોને હ હોય આવું આવું થઈ રહ્યો વીજળી થાય. વીજળી થાય રહી છે કો ને ઈ બાજુ તો આવરું પાટણ બાજુ ઊંઝા ને પાટણ લઈ પટો લાગે મને.
અમારે સોટા ને થોડ થોડા વીજળી અમારે થાય.
હ વીજળી થાય રહી છે ને સડીને આવે છે વાયરો પડી ગયો છે ત પડે રો કોન એટલે કીધ આવશે ખરો એવું લાગે છે.
જોવ તાપ પડવા મળ્યો હ સુુબાનો
હવ એટલે જ ને વાયરો હ પડી ગયો છે ને તાપ પડવા મળ્યો છે. એટલે હ હ શું કબી શાંતિ શું કરે આજ. ત્યાન મિષાન
બસાર અમે રાત્યા નિષઠાન
એવું એ હવાળ
હવાર નહ હે હાડા હાથે જાય હાડા અગય્યારે આવે.
નાસ્તો લઈને જાતો હશે.
હવ નાસ્તો લઈને જવાનો.
એવું એમ
હમ બહાર નું નહી લઈ જાવા દેતા.
ઘરનું એમને
ઘરનું જ
પાછળ જગ્યા બીધ જગ્યા બદલી.
ના અહીંયા ને અહીંયા જ સ્વસ્તિક મત છે.
સ્વસ્તિક મત છે એમ ને
હ ઓ અહિયાં કણ જ છે એમ તો
એવું સા ઢુકડું સ લો તો ના આવે ઇ ચેટલા સુધી સે છેલ્ટલા ઉધી છે છેલા તો એ આઠ સુધી છે એમને ઓહો તો ને આઠતો ચેવડો મોટા થઈ જાય આઠમુ ભળતા હોય તો
હ આપડે ગમડામાં આઠુ હુતીધું હોય છે ને
એ તો આઠમુ ભડતા હોય ચેવડો મોટા થઈ જ ભઈક નોનાએ થોડોક હોય- હજી પોચમાં ધોરણ સુધી સાલ હ
હવ ચાલે
હમ એટલે જ ને ભાભી ને પન્દર જ હમ બઈ પા વાત કરી
હ.
ભાભી ને બોલ્યા વિડીયો કોલ કર્યો તો કો ને હમને અક્ષો, વિરાજ બધ બોલ્યા ગ મારા પડતી
મેં ભાભી ને કર્યો પણ ઉપડ્યો ને કોને તારે સુઈ ગયા છે વરસાદ ની એવું છે ને એટલે
ના વરસાદ તો નતો હોતી ખ બેઠ કો ફો ચાલુ હોય ખબર નઈ કોઈ ઘર હોય તો થડી
ના એમનેમ રીંગ તો બાજી પણ ઉપાડ્યો ન
એટલે તો ઉલાબ સાલું છે એટલે તને દવું ઉપાડ્યો હોય નહી ઉપાડ પાછ ઉલેમ ચાલુ હોવો ને એટલે કાપી નાખી ઉપાડતા નહીં તેમાં એટલે એટલે ફલા આવશે કરો તેમાં
હ.
મુલામ ડિસ્ટર્બ થાયસ એટલે
હા ડીસ્ટર્બ થાય એટલે જ તો
તે આમ
ન ગીધા હવે નહી કરવો હવે તો છે તો કરશેને કે કોઈ નહી
ચાલુ હશેવુંલ ગાયત્રી ભાઈ વાત કરતો છે ને કે એ વાત કરતો છે.
પેમેન્ટ આ આવી જય છે
પેમેન્ટ ખાતા માં નહી આવ્યું પણ ઉલા મ પોનસો બતાવ શે
એવું છે બધા થાય ને કે અલગ
હવે ઉલા એક તેરસો આઈ ગયા ખરા ખાતામાં હત મેં અપડેટ કર્યું ને પોચસો બતાવે હ બધા ભેગા થયા થાય કે નોક નોકરી ખબર ના પડી કોઈ.
નોકા આયા છે મારે બધા ભેગા થઈનેવસો ને એસી એવા કોક
બધા થઈ ને એટલે ઉપર ટોટલ બતાવે ભેગા જ બતાવે ને
ના મારું નતા ઉપડ્યા ઓલી વક
એવો હતુ એમ ને
હા્
ના મારે તો પણ ઉલાદ ઉપડી જતા ખાતામાં આવી જયા ત્રણસો પંદર રૂપિયા અતાર પછ ભેગા હો પેલા ત્રણસો હતા ત્રસો ન વીસ અતર પોણસો ને એમ બતા પોસો એસી ને એમછી બસો આયા કેધસો ક તો આયા જ ગ રવે
એ તો એ પરમાણે આઈ ગયા છે.
એટલે મને એવું લાગે પણ વધારે કોલ હતા નચી બે બે કોલ હતા હોચ એટલે વધારે નહિ આય હોય એક બે તો રિજેક્ટ હતા ને એવું હતું કોન એ રીતના હ એટલે એ તો એ ઈચ્છા મમ્બ કો ને એટલે આ અપેટ કરી દીધું વડી આજ આયા હતા એટલે વધ્યા વડ્યા આજે આ સોળ મો કોલ થ લગભખ મારે હોનેમાં
એવું શું હોય છેટલાય કરી નાખે હવ દા
એવું એમ ને એમ ટાક્ષ બતાવવા આવે ને હોળુમાં ટાક છે કો પૂરા
માર તો વી પૂરા થઈ એટલે પંદર પૂરા થઈ જાય મારે હોળું જ છે.
એવું છેમ મારા હોળમાં છે ઓચી ત જ રિજેક્ટ છે એટલે
હ એટલે મારે એવું છે બે તો એ કરી છે. સમીના બધા રિજેક્ટ છે. એને અવાજ જ નહી આવતો ફોન માં સિસ્ટમ એમ કેનો ફોન આવે છે.
કેને
તારમાં નઈ આવતો
ના મારે નહિ આવતો તારમાં આવતો હશે
તો ત કાપી નાખ ફો કાપી નાખે લઈ હોલ્ટ ના થઈ જાય લઈએ ને કઉને ચાલુ છે પણ એટલે તેમ
હ મારે અમે હન છે.
એવું છે.
તે અત્યારે મંડપ ને ઉતારવા આવ્યા છે વાસ્તુ કરાવે
હ હ.
મંડપ ને ઉતારવા આવયા છે ગાટલે હોય મેલાયા છે.
હમ હમ. એવજ્યો હોરા
હા બીકિ સોનતિ હેને
હવ ચંદ પ ભપી ને મોરાલ જવાને ત કોક
હોવે કયાતા હવે મને કયા ત કે તમારે આવું હોય તો પણ મીવું હોયવું શેટિંગ થાય છે.
એવું છે એમ નઈ કેતો કે રવવારે જ છે સમાચાર તો મળ્યા મને અ ત ફોન કર કેતા હતા કોન આવાન છે એમ એટલે
હવે આરે મને તૈયાર કરી દીધરે વેલા હ સેટંગ થાય વહેલા નેકડાય જીવણન દઈ સિરે પ્રમાણે તો દબરા હતાશ ના કે
હમ હમ.
હો નહી.
એવું છે એમને ચલે જોવાનું નેકળું પડે શ ટયુશન છેડુ
આમાં નિષ્ઠા કે તમે દીદી ન બધું કીધું તો કે મારુંચમ ના કીધું.
કીધું તાર નિષ્ઠા ન છે એમ ના કીધું કીધું ને તાર ભણવા જોય છે.
નિષઠા મારે રોટલી બનાવે શાક બનાવેે
શું વાત છે.
જો આ કૌરી મામને કેતિ નતું કીધુંમ હ વધાર કચરા બ તું કરે હા રોટલી જેવી મસ્ત બનાવે
એવું એમ તહી જ કરરે જ બનાવતી રસીદાર
સારી કપડો ધોરાઆવે વાહન ધોરાઆવે
ઓહો હોહ સાર નિષ્ઠા છે જબર કોમ કરવા મળી
બધું કોમ કરવા મળી અમારે તો કેવું દોડી દોડી ને કોમ કરે થોડીણે
હાર ડાય થઈ ગઇ લો તાર
અત્યાનું એ મમી એમ કાચીન કીધું પિંકીને ફોન કર્યો હતો ત એ રીતના વાત કરી ને
હ હ
ક્યાં ત્યાંનું ચમકી કિધુ મારો ચમ નાખી
ઓ ઓ ઓ
છગર હોવાનું ફોન કરશે ને એટલે તારું કહી દઈશ કે તું કેવા નિષ્ઠા બધું કોમ કરે.
હ એવું છે એમને.
હ.
હમ કોણ હ બ યાર. હવ સંતી કોણ.
છે ને ઓલું મશીન નું ઓલું ફોર્મ ભરવાનું કેતુ તુ.
એ આ માનવ કલ્યાણ યોજના આઇ હોય. એટલે એમાં ડ્રો થાય છે તમે ફોર્મ ભરો ડ્રો ન તમારે લાગી જાય. તો એમ કોઈ હોતું નહી જવાનું કોઈ કશું એમને પચી હજાર રૂપિયા આવે.
ભાઈ તો આ પાલન નું ભરાય એજ ને.
હા પાલન ઉપર હોય બે હો. જે પાર્લર પર હોય એ ભર જે ભરવું હોય હ. એ ફરી નાખ એકત્રી તારીખલ્ છેલ્લી હૈ ડોક્યુમેન્ટ બધ તૈયાર.
ચ્યા એકત્રીસ સત્તર તારીખ છે.
ના એકત્રી હે.
ના ના સત્તર તારીખ છે તારી સાહે પાસે.
ઉલામ તો એકત્રી હતી બધા એમ તો.
ના સત્તર સાત છે ઇન્સ્ટ્રા બતાવે વિડિયા જોવ તમે.
એ તો મેં જોયું પણ મેં એલા ફોમ માર એમને પૂછ્યું તું એ એક જગ્યા તો હવે ખબર નઈ પડી. પાસે બદલાણી હોય તો કો મારે ડોક બધાવ પડે હ શનિ રવી જવું તાર મેળ આવે. કો હ એટલે ડોક્યુમેન્ટ બધા
હાજર છે મામારે બધું તૈયાર છે પણ ખાલી ફોર્મ ભરવાનું છે ફોર્મ કોઈ ભરી જ નઈ આલતું.
એવ ઓનલાઈન ભરતોયને ભાઈ ભરાજ આવું પડ મારા હું જોતો હતો મ
તે પરેશ કેમું પિયાલીસ પસ કે પિયાલીસ પયાલીસ એક વખત મ બે મા મરે એમ કર્યું તો ન તો ભરી આલ્યું.
હ.
અ ચચિયા ટિંગ થાઈ છે.
એ પછી તો આખો દાડો નોકરી હોય તો થોડો મેણ આવે તો.
હવે કાલે પંદર રવિવાર છે ને એટલે પંદર કેવું છેધું ફરી.
રવિવારે વેબસાઇટ બન હોય પગા ના પડતા ફોર્મ ના પડતા હોય.
એ તો રવિવારે ચેક કર્યું હતું રવિવારનું.
એવું એમ રવિવારે વેબાઈટ લગભગ બંધ હોય છે નઈ ભરતા હોય ફોર્મ કોઈ. હા લગભગ તો બંધ હોય પઈ ખબર નઈ. ભાઈ ખબર નહ આ થોડી ભરાતું હોય ઓનલાઈન છે નકી ના કહેવાય. રવિ વાર છે રજા નો માહોલ કરો ને પાછું.
હોસ.
એટલે મેં એન કીધું એમ તો હ. આખ દાખો ઘડાવા દાલ દીધો ઘરે આપે. કાકાણ મેં કીધું હત જાતિ ન જ છે જાતિ ન છે જૂનો ચાર ને જાતિ ન નવો ના જ જો હોય ને
કેનો?
જાતિનું એનો તો.
હવ ચાલે જૂનો.
જે સ્કૂલમાં થી અલ્યો હોય એજ ને.
હ એ ર રેશન કાર્ડમાં હોય નમ છે ને એનું.
ઓ હોય છે ને બધું હોય ડૉક્યુમેન્ટ થઈ જાયને ટોટલી.
ત જાતિ ને દાખલા હોય ન દ હોવેને
વય ન જોઈશે ને હ તોડી ભાજી મારાા થોડી નવી ગૌન
એના માટે તમારે એક રજા પાડવી પડે
તો એ જ ને ના હ પંચાયત માં નીકળી જાય પણ હવે તપાસ કરવી પડ છે
એ બધે ડોક્યુમેન્ટ હત એ બતા કાઢા દઈને પપ્પા પનું જન્મનો દાખલો મંગાવ
જાતિ ના માટે
હમ હમ બ યા હતા ને એટલે મને ખબર કેાકાનોો દાખલો લાબ મંગાય તો ફોન કરીને
હમ
ફ ફોટો મંગાવયા પછીયાર કરાવી ના લીધી
એવું તોવ
હમ
હવે હું પૂછું ત દોનો ભી ઘાડતા હોય તો પેલો પ્રોસેસ કરાવવી પડશે મારા જાતિની દાખલા તો ભન કઈ દઉ તો ભન કે ત આપડ બેને પતાવી દ ભા ભ લગભગ નઈ કટાવે જાતીને દાખલો તો
ઈ ભાવી ગયા ત તો મારે કશું કરાવતા નહી મારે ફોર્મ ભરવું છે મને દાખલો નઈ ક ફોર્મ ન રાઈડ કરતાાય
ઓ એ તો ભી ભાઈને કીધું તું ભાઈ કેતી દાખલો ઘટાડો જાય એમ કેતો હતો મે કીતોું હતુંાર ઓ ગીધું મી ફોમ તો બરાબર બસો રૂપિયા ક પૈસાાયલા આવે તો ઠીક છે ના જ જ ભૂલી જવાનું બીજું જ શું
હ તાણી
હા હ હમ તો બસો રૂપિયા આવે બસો રૂપિયા ભાગવાના થઈ પણ જો આઈ જાય તો પચી હજાર આવવાના થ શું ખોટા થાય
હા સી વાત છે અમે ગઈ વખત હો રૂપિયા આ્યા ત ફોર્મ ભરવાના નતું આવ્યું કશી
ય વધારે થતા જ નહી અમે
અત્યારે ભાવ વધી ગયો બસો રૂપિયા
ના ના હું જઈ ના આા પૂછી ના એમ તો મને કે ઈશ્રમ કાર્ડ નતું પેલું તોને
અમે એક જગ્યાએ પૂછ્યું તો દોઢસો ને એક જગ્યાએ પૂછ્યું તો બસો
એટલે એમને ઈશ્રમ કાર્ડ ના હોવા રૂપિયા ઈશ્રમ કાર્ડ ઘઢાવાના ઈશ્રમ કાર્ડ જોુો હ છો અ પાછું એટલે ઈ શ્રમ કર ઘઢાવવું પડે એટલે ફર જોઈ હાલવાના હો રૂપિયા જાતી દાખલા ના એટલે આના દાખલા ના થાય એટલે તેમમાં
એ મારે ત બધું માર તો બું તો તૈયાર પડી્યું હોય પણ ફવા વાળું
હ કોણ એક દાડા આખા પાસે કરીને બજાર જઈને ને આવતું ડોકુમેન્ટ બધ લઈને જતુંેવાનું ઓરજનલ
આવ એ તો જો રવિવાર સુધી ના ફરાય ને તપાસ હોય સુ સપુર ચોકડી એકલી હડતી દઈને
હ એ હશે કે ઓનલાઈન વાળા હશે ને ઝરોક્સ વાળા કોલેજ બાજુ વધારે હશે બાજ કરતો હતો
હ ના હોય અમારે સિદ્ધપુર ચોકડી સીટી બી નહ
એવું ને તો ટીવીી ઉરીવા જઉ છ એટલે રેલવે સ્ટેશન પાસે ત્યામાં
હ હોય એ બધું ઓલી બાજ હોય
તોવું હોય બજારમાં એટલે તે્યામાં કો ને જઈને જઈનેડધો કલાકગાડી ભને તો બપોર ને જવા નવરો હો એ ટાઈમે એલો હતો કલાક
ચાર વાગે ચીડ પરડ નહી ન મારો બેઠો
એટલે હવાર બીજા બધા હોય ને પાછું એટલે એમ તો હોદ ન પગ કોઈ ના આવ ભ જો તમે આમ આપણા હોવાતને ટાઈમ સેટ ના થાય હ તો હોત તો વિચાર એવો. હોજના સો સાત વાજે આવવાનુંલે સાત વાજે શું? ઈ નવરા હોય કોઈ ના હોય બારો આજુ હ ગબ્મ પબ્િક આવતી હોયને કોઈ ના હોય.
હો.
વત ના ચીટી વાળા આપડે ગમેેલા તો આપડે શું ચિંતા થાય કે.
હ તેવાયળાું સોમવાારનું પરદી હો.
કાલે જે. તેં કરી દવો.
હ ઓલે ચેક કરવા આપ. હ ન લોન કરવાની હ.
એવું છેમ શું શું ચેક કરવા અમક.
હ ફોટા મોટા પાડે ને મકર ના એમને એમ તો રન ના કરે.
એ ના થાય ફોટ બાળક ત તો.